હલો હવે મારે તને ઈ પૂછવું તુ શું કે રાજકોટમાં કઈ એવી જગ્યા છે કે જ્યાં શોપિંગ કરી શકાય
ખરીદી ખરીદી
ધર્મેન્દ્ર રોડ
હમ્મ
બહ બધી જગ્યા રાજકોટમાં
હમ્મ બધું જ મળી જાય?
હમ્મ ધર્મેન્દ્ર રોડ પર બધું મળી જાય.
હમ્મ ચણિયા ચોરીથી લઈને આ
કટલેરી બધુઈ લગ્ન ની બધી વસ્તુ
હા હા હા
હમ્મ કેમ તું રાજકોટ જવાની?
એટલે એમ નહિ હા ખરીદી કરવા જવાની
હમ્મ હમ્મ
ખરી કરવા અને એમ નાઇ રીઝનેબલ ભાવ પછી ઓછું વધતું રિજ રેન્ટ કેલું રીઝનબલ વધુ ઓછું આપડા બજેટમાં આવી જાય
હમ્મ હા વ્યવસથી
હમ્મ
અચ્છા હાઈ ફાય બધું લેવું હોય તો અમીન માર્ગું પર જાવાનુ અમીન માર્ગ અ મીન માર્ગ અવાજ કપાઈ ન આવે છે તારો હમ હલો બોલ મને હનભળાય છે
હલો
એ મને સંભળાય છે બોલ
હ હલો
મને સંભળાય છે બોલ
હા અવાજ નતો આવતો તારો
મને સંભળાય છે એમ કઉ છું બોલ
અવાજ ન તો આવતો અમે ઓકે એ અમીન માર્ગ ન્યાં કરવાની અહીંથી ખરીદી કરવી
હ બાકી રિઝનેબલ જોતું તો એ તો તો રોડ પણ બધું મળી જાય
એમ ન અમદાવાદ ખરીદી સારી કે પછી રાજકોટની સારી તે કઈરિશ ક્યારેય અમદાવાદ
અમદાવાદ હું નથી ગઈ ક્યારે આમ રાજકોટ કરતા અમદાવાદ સસ્તું પડે એમ કે છે બધાય
હા હા
હ હા
આમાં તો કેવું છે કે ગમે ત્યાં તમે સુરતવાળાને બહારનું ગમે અને અહીંનું અહીંનું
રાજકોટ હા એવું જેમમાં એમ જ પછી એવું થાય કે હવે અમદાવાદમાં આપડે જ તો આપણું બધું અજાણણું હોય આપણેે એક તો કઈ રીતે હું ક્યાં મળે એ બધું ક્યાંય ખબર ના હોય એટલે પછી થોડુંક પ્રોબ્લેમ થાય
હવે કોઈ બી ફિક્સવાલાવાળા હોય કે જેમ કે હવે આ આપડે કેમાંય વલસાડ ની આપને ખબર હોય એવાની ઘરે કોઈ ખરીદી કરવા આવે આપણી ઘરે તો આપણે એને સજેસ્ટ કરી હગિયે અહીંયા જાઓ અહીંયા ના જાઓ એમ
એ કોઈ હોય તો ને પાછું કોઈની ઘરે એવું જોઈ કોઈ રિલેટિવ એવું હા રાજકોટનું બી દીખમ
કોઈ ભી ખૂણે એમ
હમ હમ
હમ હમ રખડવા સિવાય કઈ કામ નથી કર્યું માવડાએ
એટલું તો ખબર
હમ ખરીદી કરવી તો
હોય કે નવાો નવા શોરૂમ થયા હોય એ આઈડિયા ના હોય પણ હમ જોઈ તો અંયા ધર્મેન્દ્ર રોડે જઈ ને એટલે મોસ્ટલી બધું મળી જાય
હમ હમ હમ છે મે સાસુ એ હમણાં મંગાવ્યું ને રાજકોટથી ઓલી જગ્યાએ છેને જ
હા એ મને ખબર પડી હું તને વાત કરતા ભૂલી ગઈ કેવા છે હારા છે
હમમ સારું છે
ઓનલાઈન મંગાવ્યા હતાને મા સાસું બોલતા હતા
હુ કે તા તા
એ કે ત્યાંથી ભાવના આન્ટી પાછા મગાવ કોણ ગ્યુ તું આજ કિના કિના ભાભી આપી ગયાશે ને હવે
હમ હમ
રાજકોટ ના હાય એ મન નથી ખબર.
મને નોતી ખબર રાજકોટ ના છે.
પાછું હમણાં મળ્યા ત્યારે વાત કરતા ભૂલી ગયન
હમ્મ. રાજકોટ થી મંગાયવા.
તે બાજુ જ રહેતા હ છે તો જ ડયાથી લેવા ગયા હોય.
ચેનઈ લેયવા અને પેન્ડલ બુટી લેયવા.
આઠસો ના આવવા ને પેન્ડલ બુટી જ ખાલી લગભગ આઠસો ના એમ બોલતા હતા.
ચેએન કે કાઠસો પેન્ડલ બુટ્ટી મગઈ છે.
મને મોકલજો ને ઘાટ નો ફોટો આમાં હું મારી તો ગ્રુપ છે. હું પૂછ જઈશ ને કેટલા ભાવ હું છે. ખબર પડે પણ
હવે એ તો એની પાસે થોડીક કેમ એ પાછા બતાવ મને.
તને ઈન્સ્ટામાં જોજે ને એને ફોટામાં એમાં કઈકને આઈડિયા આવી જાય ને કે આજ ઘાટ છે.
હમ હમ
ત્રિપુરા કરીને છે. ત્રિપુરા એન્ટી લિંક મોકલાવીશ તને એ એના હમણાં નવો શોરૂમ ચાલુ કરી રહ્યો. એટલે હવે તો ભાવ વધારી દીધા પેલા હજી ઘર ઘર વેચતી હતી ને ઈ
ત્ર
હવે એને ત્યાં પેલી દુકાન લઈને અંદર છોકરીઓ રાખીને કર્યું છે.
હમ હમ હમ એ કેવીને ફટાફટ કરજો.
થાય જ આપણે એવુ કંઈક કરીએ તો હાલ.
હમ્મ.
સસ્તામાં આવે આમાં ડબલ જ મળે. તમને ડાયરેક આમાં કઈ એવું તો થાય નને કે આલ ખરાબ થઈ જાય કે એવું તો કઈ.
હમ હમ હમ હમ હ હ એ તોમ સા શીખતા તેને શોરૂમ ચાલુ કર્યું.
એટલે શોરૂમ એટલે એવો બધો શોરૂમ નથી હવે નાનકડી એક દુકાન જ છે.
હમ હમ હ હમ
અહીં તો પછી હવે કેવું આમાં બોલતા આવડે ને એટલે ઇન્સ્ટામાં રીલ્સ મૂકી મૂકીને પછી છે ને વાયરલ થઈ જાય. બજું કંઇ નઈ
હા હા એતો છે.
રોજ ના બે ત્રણ રીલ્સ હોય નહી તો તું વિચાર કરી પછી રીલ્સ બનાવે એટલી એટલે પછી વાયરલ તો થવાનું જ ને અને બધું
હમ
જે નવું આવે એ બધું મૂકે.
બરાબર હા હા હા હા હા.
હમ
અને બધા બધા તક લઈવી જોઈએ લીધા છે. એ તો જે આપડ તમ ન રહી જે ત્યારે લેવાઈ ગયો.
જવું સુકામાંથી કઈ લેવું છે. કે શું કરું છે હા.
હ મને એ મોકલજેજ કે લિંક અને હું જોયેલું.
હા લેવા પછી ભાવે આપણને હાલવો જોઈ ને એક ઓલબચ્ચે બ્રેસલેટ લઈ એવી ત બરાબર હતી. તું બસો બસો નું હતું એટલે વાંધો ન
ભાભીને પાંચસો આટું લીધું તું ઈ થયું ને મમ્મી મારા આટું લીધું તું મને બહુ ખુલતુંયું યર મમીને દઈ દીધું મેં
હ પાછી આજ વખતે ત્યારે મને કઈ યાદ ના આવું ક આવ ચકર
હ તો સારું
આપણને છે ને ઓ લૂઝ વાળા જ ગમે ભક્તિ મજા આવે કળા કરતા
મે અત્યારે હા લુઝ જ પહેર્યું હ અત્યારે હવે કેવીને બને આ વખત અમને લઈ દીધું ને એ લુઝમાં જ ઇજ પેરી નાું ચાલુ પેરી નાખુશ
હને રનિંગમાં હું તો કઈ પેડતી જ નથી
રનિંગમાં પણ તુ હોનાનો પાટલો પહેર્યો તો માતાજી
ક‌ઇ જવાનું હોય તો પેરું બાકી એમ કાંઇ નથી પેરતી.
અહીયા તો નથી ગઈ હાથમાં ખાલી હોય તો મને ના ગમે હાથ ખાલી હોય તો.
હ
આ કારણ કે હઉ ભુઠા હાથ કેવા લાગે એક બાજુ તો વાંધો ના આવે એક બાજુ ઘડિયાળ ને એક બાજુ જોવા હોય તો
એ ક્યાંક મારે તો ઘરમાં ને ઘરમાં તારી તો રોજ ક્લાસે ને એમ જવું હોય એટલે તારી પહેરવા પડે.
જાઝાપટડીી હ
હું તો ફંડ કર છ
ઓ હેમા વધધી ગયો હ બગડને જમવાની જય જય કાર સોરી બોલ ત્યાન ન ગ હ ટવી હોલીની હોળને ખ મળડે છે હોળની
હજી એનું ખાવાનું હાલ હે
હ રાતેમાં પેટ ફૂલ કરીને હુળાવાનુ બેન નાકતા ઊઠી જાય. હ હમ કેટલા વાગે હાડા છ
તો તો વાંધો ન આવે
હમ ત્યાં સુધી નતો વાંધો નિંદે મને શાંતિ નિંદે થ યોગીનગર ના થ તું કેટલા ઉઠી તી
સવા છ રોજના ટાઈમ છ ને પંદર
હમ
એટલે માલારમ વિકાય છ ને પાંચ નો છ ને દસ નો છેલ્લે છ ને બાર નો
એમાંથી એક પ અલારા ઉઠી જ
છ ને બારે ઉઠવું આગળના બે તો ખાલી બંધ કરીને હુઇ જવુ ફિક્સ જ
ફ હ હે ભગવાન
ક્યારેક જોઈ નીંદર આવી જાય ને છ ને બાર માં એમ થાય કે હા ઉઠું ઉઠું કરીને ક્યારેક બંધ થાય કરીને પાછી હુઇ જાવ હા પાંચ દસ મિનિટ પાછું ઝોલું આવી જાય ક્યારેક તો તે દિ લેફ્ટ રાઈટ લેવાય જાય. હા પછી ટંકોઈ વાગી જાય અહંયાયા હોય ત્યાંજ.
ના એવો ઘર પર વાંધો ના આવે. હા ધો નીચેના ગેન્ટન કરી
ટંકોઈ વાગવા આવે તો એ થોડીક જોર માં વાગે ને આમ લાંબી વાગે જ્યાં હું બી બહાર ના નીકળી. હ ઠીક થોડી હાલે એ ખબર પણિ જાય કે હલે આજે આપડું મોડું થઈ ગયું છે.
હા હા હા હમ જ તો હાર ચી હા છે સો ટકા
છેલ્લા બે ત્રણ રવિવાર કે પાછું મે નક્કી કર
હ બરાબર હે કઈ ખોટું નથી
લવ ના ઉઠે તોય ના ઉઠ કરો પછી મેં કેે ર એ વાર લવું ના જવાનું એટલે મા સસરા વેલા ભૈયા હાળ જ થઈ ને તો ઘરેથી નીકળી જાય કેમ કે એ વચ્ચે મન મંદિરે માહોલ ઉભા રે રસ્તામાં ગાય નેને કૂતરા નેને બધાને રોટલી દીએ
ફોન કરો હા એલે કરું
હા હાડવે
હા અ